આવે છે અવાજ?
હા આયો આવ્યો અવાજ આવ્યો.
અરે સરસ-સરસ કીધું ઘણા દિવસ પછી ભાઈ નો ફોન આવ્યો ને વોઈસ માં મજા નઈ આવે તો કેમ થાય.
હા અમુક લોકો હમજે ની ને કંપની વાળા એને ખબર છે વોઈસ નો પ્રોબ્લેમ આવે પછી પૈસા કાપ પી લે બિલ માટે.
હા હવે જુઓ ને આ જ છે, હવે આપડે હરખું રેકોર્ડિંગ નહી થાય, તો આપડા ઉપર નાખશે કે તમે રેકોર્ડિંગ નથી કર્યું.
હા ને પછી એની પૈસા કાપી લે એટલે આપણા થે બી કાઈ બોલાય નહી.
ક્યાં જઈએ ને હવે ચાલ્યા ખરે બધું શું કહીએ બીજું.
ઈ જે એવું છે ને હવે આનામ બા તમારો હવે આ વાત નીકળે હવે તમે જૂવાજ અત્યારે પાણી ની એટલી પીડા છે, તમે વાત જવા દો.
એ તો ગરમી જ એટલી બધી છે, ને ભાઈ આ વખતે ખબર નહીં આપડા અહિયાં જ એવું છે, કે બધે ઓલ ઓવર બહુ ગરમી છે, આવી ગરમી તો આ આનાથી પેલા કોઈ દિવસ, હવે અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં ચાલીસ પેતાલીસ ડિગ્રી માંડ માન પહોચે, આ વખતે તો બેતાલીસ તેતાલીસ સુધી પહોંચી ગયું તું બોલો.
અરે હમણાં હું ગયેલો બારગામ કામ થી, બે દિવસ પહેલાની વાત છે, ત્યાં તો સુડતાલી ઉડતાલીસ ડિગ્રી પહોચી ગયો તમે વિચાર કરો. કેવી ગરમી થતી હશે.
બરાબર-બરાબર ઈ તમે ઈ બાજુ જે ઈલાકામાં ગયા તા ને ત્યાં તો પહોંચી જાય છે, નોર્મલ ચુમ્માલીસ પિસ્તાલીસ સુધી તો જાય જ છે. આ વખતે તો બઉુ વધારે હવે પચાસ ડિગ્રી ઉપર મને ખ્યાલે બે ત્રણ વર્ષ સુધી પછી ચાસ ડિગ્રી ઉપર જતું જ રશે એવું લાગે છે. કેમ કે હમણાં આખી દુનિયામાં સિચ્યુએશન જેવી છે, ગ્લોબલ વોર્મિંગ ને આ ને તેને તમે જોઓ બધે જાળવા કાપી નાખે, હવે આપડ જ અહિયાં જુવઓ આપડા જે પેલો માર્ચ છે દરિયા વાળો તે માર્ગ ફોર લેન કર્યો એટલે આજુબાજુના બધા જડવા કાપી નાખ્યા, લોકો એ ખબર જ હતી કે આપડણે આ રસ્તો ફોર લેન કરવાનો છે, તો પહેલાથી એ લોકોએ જ્યાં જગ્યા જ્યાં સુધી રોડ છે, એના બાજુમાં જ પેલેથી એ લોકો એ વાવી નાખવાના હતા ઝડવા તો શું છે કે જયારે આ જૂના જાઝાડવા કપાય, ત્યારે પેલા જાઝાડવા ત્યાં સુધી થોડા મોટા ત થાય, હવે એ લોકો ઉગાવશે કરશે, ત્યાં સુધી વીસ પચીસ વર્ષ સુધી એ રસ્તો એવો કોરોને
હમ. એટલે પણ હવે એનામાં ઈ લોકો શું કરે કારણ કે એ લોકોને તો ટેન્ડર પાસ કરવું હોય, આ બધું કા એનું કામ છે નહી, કારણ કે વધારે આ જાડવા વાળું કામ કરે તો એ લોકોને વળી વધારે પૈસા લાગે એના કરતા, એ લોકો એનું પોતનું જ કામ કરે પર્યાવર્ણ ન જોએ નહી. તો એ લોકોને હમજુ જોઈએ કે
એટલા માટે જ છે ને કે હવે એ લોકોએ ઝાડવા કાપી નાખ્યા, તો એને એના માટે પહેલેથી એ લોકોએ ગણતરી કરવી જોઈએ હવે ટેન્ડર ની એ શું છે કે પબ્લિક ને ખબર છે, કે આ વસ્તુ પહેલેથી કરવી જોઈએ, તો કોઈ પબ્લિક થોડું બોલવાનું છે એમબી બીજે જ્યાં ત્યાં ખોટી જગ્યાએ પૈસા વાપરે છે, આ બધા લોકો ખાઈ જાય છે, હમણાં તય આપડે ત્યાં ન્યુઝ જોઈ હશે, આજના સમાચાર કે આપડા અહં ના અધિકારીઓ નવસારી ના બધા બદલાય છે, હવે એ બધા આખા આખા શહેરમાં આખા પેલા રાજ્યમાં સૌથી વધારે કરપ્શન વાળું શહેર હતું આપડું, તેમાં એ બધા બદલાઈ ગયા, એ સારું જ કર્યું એ લોકોએ બહુ ખર્ચો ખોટી રીતે કરી નાખ્યો હતો, ને બહુ રૂપિયા ખાઈ ગયા
હમ હમ બરાબર બરાબર આ વસ્તુ નો કોઈ ધ્યાન નથ દેતું.
પણ આપડા અહીિયાયાની પબ્લિક જ એટલી બધી ઠંડી છે ને હવે દેખી તું છે કે આ વ્યક્તિ પૈસા ખાઈ ગયો છે તો એનું ટ્રાન્સફર કરી નાખ્યું તો શા માટે એને જવા દીધો એને જવા જ ના દે આખા શહેરને ખબર કે આ વ્યક્તિ પૈસા ખાઈ ગયો થોડાક ઘણા લોકો એ સવાલ જવાબ કર્યા પછી, કસો નહી જેમ હતું એમ ચાલે્યા રાખ્યું પેલું હમણાં પ્રોગ્રામ હતો આપડા અહીંયા મેદાનમાં પેલું બધું કર્યું હતું, ફ્લાવર, ગાર્ડન ને આને તે તેનામાં એને ખર્ચો અઢળક ખર્ચો અઢળક બતાવ્યો છે, એ વસ્તુ પાંચ પૈસામાં પૂરી થતી હોય, એની જગ્યાએ એને પચાસ રૂપિયા ખર્ચો બતાવ્યો છે, ને એનામાં એટલા દબાવીને રૂપિયા ખાધા છે, હવે એ બધાને દેખાઈ ગયો ને નજરમાં આવી ગયા એટલે અચાનક રાજ્ય સરકારે નિર્ણય લઈને એ ભાઈને બદલી કરી નાખી.
પણ આમે વસ્તુ જુઓ જે ફ્લાવર શો થયો તો ફ્લાવર તો નરસરીમાં અ સરકાર પોતની જુગાવે એટલે એ લોકોને તો મફતમાં જ પડ્યા તો આવો કરોડો નો કરોડો નો આંકડો તમને બતાયડો ત તમે જોઈ શકો છો, તો ઈ વસ્તુ ખોટી છે કારણ કે તિયને કરોડોમહોત આવેલી છે.
હા એટલા માટે જ હવે પર્યાવરણ ઉપર કોઈ ધ્યાન નથી રાખતું બધાને પોતપોતાનું પેટ ભરવું છે એવું થઈ ગયું છે હમણાંના કામમાં ને હવે શું કરીએ આપડે અહિયાયાની પબ્લિક ઠંડી છે હવે કોઈ એક વ્યક્તિ અવાજ ઉઠાવવા જાય એની પાછ કોઈ ટેકો કાપવા તૈયાર નથી ત્યારે આપડ બાજુનું શહેર છે મોટા મોટું હમણાં એકદમ પ્રગતિ ઉપર છે એ શહેરમાં જો જરાક પણ આમ તેમ થાય તો તરત જ પબ્લિક એના ઉપર ચડી બેઠ એટલે ત્યાં શું છે કે વઓ બધા સાવચી ને કામ કરે ને એવું એમ ત્યાં ઓછું છે આ વખ આપડે અહિયાં પબ્લિક એટલું બધું ઠંડુ છે ને કે કશું બોલે નહીિ જેમ થતું છે એમ ચાલવા દેવ ને આપડે શું થ આપડે નથી નડતું ને એમ વિચાર
એ વસ્તુ તમારી એકદમ સાચી જે કારણ કે અત્યારે આપણા બાજુ ન સૈન્ય વાત કરી ને ત્યાં એની એકની પ્રોબ્લેમ હોય તો દસ જણા ભેગા થાય ને સરકાર પર આંગળી ઉઠાવે કારણ કે સરકાર પર ઉઠાવી જ જોઈએ તમે સરકાર કરો ન વોટ માંગવા આવે. ત્યારે એવી રીતે એને આપણેે બધું કે કે અમે તમારું કરશું ને પછી વસ્તુ નહી થાય ને તો અહીંયાના માણસોને આંગળી ઉઠાવી જ જોઈએ કારણ કે એ લોકો વોટ આપેલા પોતે ટેક્સ ભરતા છે આ તમે જુઓ તમે એના ઘરમાં એ ટુ ઝેડ વસ્તુમાં ટેક્સ લાગતો જ છે ને તો એ વસ્તુમાં એ એ લોકો આંગળી ઉઠાવી શકે ને પણ આપણું પ્રોબ્લેમ કાં છે કે જે આપણે અહીંયા બધા ભેગા નથી થતા બધા બી જતા છે કોઈ એકબીજાનો સાથ નથી આપતા.
હા એ વાત જ છે ને બીજું તમે કેમ કીધું કે પેલા માંગવા આવે ત્યારે એમ કે આમ કરશું તેમ કરશું પછી જીતી જાય પછી એ આપડું કરી નાખે એવું થઈ ગયું છે. પબ્લિક નું કરી નાથે.
સાચી વાત છે કારણ કે એની અત્યારે તમે ન્યૂઝ નું જ જુઓ કે કોઈ બી અધિકારી હોય એક ટુ ઝેડ કોઈ બી કઈ બી કાંડ કરેલું. કઈ લેણું કરેલું હોય કા ખોટુંક એના પર કોઈ આંગળી નહી ઉઠાવે ઘના પર એની બધા આંગળી ઉઠાવે ન્યૂઝ રિપોર્ટરને બધા એની કારને કોઈ ન નહી જોય ભલે કેટલું ખરાબ
હ કોઈ ઓર્ડર પાસ કર આયા હો એ તમે ધ્યાન જોયું છે ધ્યાનથી.
હા ઘણી વખત જોયું છે ને એવું નથી કે આપડા એમે બધે એવું જ હમણાં આપડા જે દેશમાં એ જ સિચ્યુએશન ચાલે છે ને જે વ્યક્તિ સાચા રિપોર્ટરો છે મેં તો ઘણી વખત એવું જોયું છે કે જે સાચા રિપોર્ટરો છે ને અંતિમ ટાઈમ સુધી પોતાનું રિપોર્ટિંગ સાચું કરે છે તો એ લોકોને શું છે કે આજે હોય બધા રાજકારણીઓ એ લોકો એ લોકોને છે ને બહ એટલા બધા પરેશાન કરે કે પેલા લોકો એટલા બધા હેરાન કરીને એના પરિવારને કે એને કે વાત જવા દ તમે એટલે હવે શું છે કે આ બધું સહ્યા વગર ઓપ્શન નથી બાકી તો હવે શું થાય કોને કહીએ પબ્લિક જાગૃત થાય એના સિવાય કોઈ ઓપ્શન નથી પબ્લિક જાગૃત થાય તો થાય.
આનામાં શું છે જેટલું પબ્લિક બેતી છે એટલું આ ખોટા લોકો એ લોકોને બીવડાવતા છે. અત્યારની બધી પબ્લિક જો એમ થાની લે કે ના આ વસ્તુ ખોટી છે આ વસ્તુ સુધરવી જોઈએ તો એટલું આપણું દેશ આગળ વધી જશે. આપડો દેશ અમેરિકા ને એવ મોટા મોટા દેશને બી પાછળ છોડી દેશે કારણ કે આપણા દેશમાં શું નથી. બધી વસ્તુ પૂછે તો આપડે કરવા વાળા બધા છે પણ એને કોઈ સપોર્ટ ફોટ દેવા વાળું નથી
ના હાચી વાત છે મે બીજું કે કોઈ પણ એવા દેશ નથી જ્યાં ત્રણ ઋતુ આપડે ત્યાં ત્રણ શિયાળો, ઉનાળો, ચોમાસું ત્રણે ઋતુ છે ને આપડે ત્યાં બધી પ્રકારનું ધાન થાય છે. આપણે બીજા બહાર ના દેશથી ના મગાવીએ ને તો બી આપ આપણા દેશમાં જે આપણે પૂરું કરી શકીએ એટલી તાકાત છે. પણ શું કરીએ લોકો સમજે એકબીજાને થોડું અ જે કહેવાય ને સિવિક સેન્સ ઈંગ્લિશમાં કહેવાય એ થોડીક લોકો એ રાખવા જેવી છે કે આપણે જે જે હવે હમણાં જ કીધું, તો વિદેશી આપડે પેલું ફરવા ના જઈએ. આમ તેમ એ બધું ઓછું કરવું જોઈએ એમ. આપણા દેશમાં જેટલી બધી વસ્ તુઓ છે, તો આપણે શા માટે એને એન્જોય ના કરે?
હમ્મ, આપણા આપણા દેશમાં બધી જ વસ્તુ છે. તમે જુઓ કે આપણા દેશમાં સંસ્કૃતિ આ તે તહેવાર આપણા દેશમાં જે થતું છે. એ બહારના કોઈ ભી દેશમાં નથી થતું. ને પાછું આપણા દેશમાં અલગ અલગ તરહના જાતિ, માણસો, તહેવાર ને સંસ્કૃત તી એટલે તમને બધી વેરાયટી અહિયાં મળે. તો આપણે બહાર ના દેશમાં શું કામ જવાનું? આપણા દેશમાં જ ફરો ને. આટલું બધું મોટું છે.
એ વાત જ છે ને. હવે આપણા અહિયાં બધા અલગ અલગ તહેવારો હોય. જાન્યુઆરી થી લઈને ડિસેમ્બર સુધી આપણે દર મહિનામાં એક એક થી બે ઓછામાં ઓછો એક તહેવાર તો છે જ. દર મહિનામાં વધુમાં વધુ તો તહેવારની તો ગણતરી જ ના કરો એટલે એમાં શું છે કે આપણે અહીંયાનું કલ્ચર જ એવું છે, કે તમને કોઈ બી જગ્યાએ જશો, તમને દર જગ્યાએ અલગ અલગ કલ્ચર જોવા મળે, અલગ અલગ વસ્તુ જોવા મળે ને દર જગ્યાએ અલગ અલગ હવે આપણેે અહીયાં ગુજરાતમાં ઉત્તરાયણ આપણે અલગ કરીએ તો મહારાષ્ટ્રમાં અલગ રીતે થાય. તહેવાર ભલે એક જ છે પણ, એ લોકોનું આપણુંને એનો કલ્ચર અલગ અલગ છે.
હમ્મ. ના ના એ એવું જ છે ને આપડા દેશમાં એક વસ્તુ મેં જોયલી છે અમુક હાચું કે ખો હું કે પણ એની બધા એની એકબીજા નો સાથ આપે ને કોઈ બી રિલીજન નો હોય, કોઈ બી જાતિ હોય, કોઈ આ તપલીપ મા હોત તો બધા એ બીજા નો સાથ આપ પે છે એ વસ્તુ મેં જોય છે, એ વસ્તુ બો સારી છે.
ચાલો તો મળશુ ક્યારેક, ત્યારે નિરાંતે વાત કરશું બીજી વખત. ભલે ભલે ચાલો.